હેલો.
કોલ કટ હોય ગયો તો? કેટલા ટાસ્કો આવે એમાં.
હ. મારે ચાર કંપ્લીટ થઈ ગયા પાંચમા વાત એ આપડે અલગ વાત કરલાડે આપડે બીજી વાત કર હમે આપડે અલગ વાત કરવામાં એમ ત્યાં આપડે બીજી વાત કરે હે ને સમજ પડી ગઈ ને? હમ શું કોઈ કો? અત્યાર વિશે કાંને કાઈ કે ત સમજમાં હું ચાલે હું હી ચાલે યાર
કોઈ ના ઘરે હું ચાલે કોઈ ના ઘરે હું ચાલે મન નથી ખબર તને હું ખબર હું ચાલે આપડી સમાજમાં?
મને તો ખબર બધા ઘર એક આપડી સમાજ મહાન બ વધ તો હમણાં હાલમાં લવ મેરેજ જ ચાલે છે. હમ હા તો હમણાં હાલમાં બધા લવ મેરેજ જ કરે છે. ભાગી જવાનું કામ કરે રેર પી લેવાનું કામ કરે બસ એવું એવું. કામ કરે કા તો કઈ ઘર વાળામાં નડવાનું કામ કરે
બીજા કયા કામ વધારે ચાલે આપડી સમાજમાં?
હમ
હ
બસ એવા જ કામ ચાલે પણ કોઈ કોઈ કઈ નહી મળે એવું ની રોડ બને કે કાયની કે ગટરો સાફ કે ની પછી પાઈપલાઇન બરાબર થતી વેતીની મળે
હ ઉ તો હ કઈ બી કામ નથી. થતું કમ્પ્લીટલી ના બાત કે હજું બી નથી થય.
પાઇપલાઇન
કઈ ખબર કદી નું આલેલું હે
દવેગ હમ અમડ બાટલા નું દઈ ને પેલા પિસ્તાલીસ દિવસ લગાડી
અને પિસ્તાલીસ દિન પછી એ પૂરો હોય જાય અધ ઝંડ મે જુએ તો મળે ભી નહી હ
નહી મળે આ વાત તો એ એક બાટલો એક બાટલો લગાડો એટલે બીજો બાટલો તૈયારી મા ઓર્ડર કરી દેવાનો
કો લે એટલે સારું કઈ રીતના ઓર્ડર કરવાનું? એટલે ગેસ લાઈન બી આવી તો ગેસ લાઈન બી તો હજુ વાર લાગે
એમ પેલા પેલા કરાવતા તો પાંચ છ દિવસ મા વાાડિયામાં બઈ જતું તું પણ હવે તો બે ત્રણ મહિના લાગે
હા
બે ત્રણ મહિના ભી વહી જાય તારીખ બી જતી રે તોભી કરવા નય આવતા આપડી સમાજને કલ્ચર માં આવું બધું છે.
આપડા ગામના સરપંચની જેમ હા અમારે તો નળસ કો નાતા વિની વાત કરી લ
અમારે તો આવી જ
આ તો નળસકોન હતા. આમા એમડા ફળિયામાં નવો સભ્ય બન્યાને તો અમારે નળવાળાને બદલ દીધો નળસ કોના તો
સભ્યનું નામ કું એ
સભ્ય સભ્ય સભ્ય ફળિયાના સભ્ય આ પ ભલો એમંગ ભ લો
તો કમ્પ્લેન કરો નળ કેમ નતા આવતા અમારા-
કા પણ તો દો કઈ કોણ વતો-
કેમ નોતા આવતા નળને એ-
કઈ ઓહ હો.
અમારા ઘરમાં નળની સુવિધા છે એ બધું જ છે. પણ તમે પાણીની સુવિધા મને કરીને આલો. હા અરજી કરો અરજી.
ત કેવાનું- તો આપણે અરજી અરજી કેવી રીતે લખવાની વળી. કરી દે કે મનેવે તું તો હ હમળે લગ દઉ- ના મેં તું મને કર દધું અમે અરજી કરો અરજીમાં- ડાબી સાઈટ શું લખાય જમણી સાઈટ શું લખાય લખવાની- કેવી રીતે અરજી-
મેં તને કેમ કરી કહું કેવી રીતના લખ પછી તું દેખી લેજે -
તો તું મન ભી સમજ પડેગ તું મન કે ગા તો યાર- પછી મને ભી અરજી લખતાં આવડી જાય હમ. હમ!
હે કઈ નહી કેમ કઈ નહી કરતી-
ગરમ ગર ગરમે જળા વાસણ કર્યા કોણ કર્યા તે-
હા તે કર્યું કે નહી કર્યું?
હમ! હમ! હમણાં જ મજાડા વસ કરર્યા હતા.
કેમ કઈ કામ નહીં મળે? કેમ નહી મળે કઈ કામ?
ના-
તો તું કઈ કામ નથી કરતી આખો દિવસમાં? ફોન ચલાડે કે ભણે ભી?
કાઈ નહી બસ ભણું બી કામ ભી કરું બધું એ ખતમ. બનતું જ દેખ બનતું જને ખોન બીચે લડાય અને કામ કર- તો જેન ભી ફોન ચલા ખાવા બનાવતો તો જેન ભી ફોન ચલા ર- બનવાનુંને બનતો જ ફોન ચલાડા યાર.
કેમ કઈને કઈને ભણવાનું નહીં? કઈ કરવાનું નહી? કઈ સપના નહી?
ના કરવાનું- છે આ ટીચર બનવાનું સપનું બસ બીજું કંઈ નથી.
માં ઠી- ચર ભણવાનું સપનું એ-
ના મન મન મન- કોઈ બી કોઈ બી મન સપના આવે ભૂત વાળા સપના આવે બોલ.
ભૂત બનવું હે એટલે તને ભૂતના સપનાં આવતાં હે. એવું એ તો તું મારા ઘરે રહેવા આવીશ આજે.
હા.
હ આવ ક મારતે અતી-
બાછી કઈ દી છેે હમ બીજું કઈ લઇ જાયગ
હમ
એટલે ત બોર્કમાં લઇ જાયને અર્કમાં લઇ જાય એવું- હ એ-
હા પણ તારે પેલી વાત ન દેખેલું- હમ એ સામાજિક ની ચોપડી ભણી હતી કે નઈ ભણી હતી દસ સાતમા-
ના ખબર નય ભણીવે તો બી હજુ યાદ થોડી ડી નારે હવે તો કોલેજમાં સેકન્ડ યર આવી ગયા હ એટલે તને યાદ એ
તો
તો થોડું બી યાદ હોય તો જરાક મન ભી ભણાવ નોલેજ હોલેજ તો એ કા ને કઈ
તો વિનમય વિનમય કાય આવતું ખબર વધારે ભાગે કે પેલું અ શિલ્પનું આવતું કે પછી એ કોઈક ગામ નું આવતું પછી બધા રાજાઓના નામ અતા સોલંકી વંશને અ યો વંશ ને પેલો વંશ ને એમ બધું આવતું હમ્મ.
ના કઈ નથ ગયા લઈ ગયા પણ નથ ગયા તું ગઈ કઈ ગઈ હતી
હા માંનગોળને પોયચાને યુનિવર્સિટી
હું દેખાડયુ
બસ તહી બધું દેખાડ્યું હતું અ યુનિવર્સિટીમાં સરદાર વલ્લભ ભાઈ ની મૂર્તિ હૈ અને પોઈચામાં હમે યો હૈ ભગવાન હૈ અને માનગઢ માં આદિવાસીઓ
તુંવેર
કેવું હોય એ તને દેખાય તો ખરી કેવું એ હું બાજુ તાર છે
આપણી સમાજ નું કંઈ નહીં મળે
હમ્મ છે ને આપણી સમાજ નું ઘણું બધું આપડા કુલદેવી આપણા પોતપોતાના કુળદેવી આપડી માતા કેવી ઉતર પૂજા નોમ ના દિવસે કેટલું બધું
હે હમ્મ
હમ્મ બધાને અલગ અલગ માતાઓ ભગવાનો બધાને અલગ અલગ ની મળે કોઈને રીતનમાં હ કોઈ ના એવીતે માતા પૂજે તો કોઈ ના એવીતે માતા પૂજે કોઈના બારી બારણા બધું બંધ કરી પૂજાય એવી તયાર બધું અલગ અલગ
શોભાયાત્રામાં જવાની કે સોલ તારીખે એ તો બધી સમાજ ના આવે હમ્મ
હમ્મ. હમ્મ
બીજી કઈ ચોપડી ભણીથી
ગુજરાતી ભણીતી સંસ્કૃત ભણ્યાતા ઇંગલિશ ભણ્યાતા પછી ગણીત ભણ્યાતા હમ્મ હિન્દી દસમામાં તો ના સંસ્કૃત નહી આવડતું અમને
કામ લાગે સંસ્કૃત કામ નથી લાગતું. પણ કોલેજમાં તો અમારે હિન્દી નીકળી ગયું ને સંસ્કૃત થઈ ગયું છે.
તો કઈ કરા કોલેજ વાળા ને કમ્પ્લેન કરા કે અમારાને અ હિન્દી આલે સે સંસ્કૃત ના વટી. હા એ તો હેજ અને એ દિવે ને.
પત્ર લેખાવની બાર એવું બધું કઈ બી આવી જાય તો બધું લખે. થ ભારત ટ્યુસન એમ તો આવે. અને સંસ્કૃતમાં તો કઈ ખબર નહી પડે.
હમ.
હમ બીજું હું ભણે.
હમ. બસ હમણાં તો કોલેજ ચાલુ છે. બધું ચાલે છે મોજ ચાલે છે બધું ચાલે.
એટલા જ.
બસ લગ્ન કરવાનો વિચારે હે.
ના પેલા કઈ ભણવાનું પછી લગ્ન.
ક લેવા જેવા જલ્દી. જલ્દી જ ના ના ના ના યાર પછી પછી નહી પછી મળે નહી પછી. બરોબર હોય એ એવી તરવે ખબર પડે તો ને એટલે આપડે કોલેજ પૂરું એટલે પેલા લગ્ન કરી લેવાના પછી ભણવાનું બંદ.
હમ.
હમ.
બીજું.
હમ. પણ આપણા સમાજમાં કેવો રિવાદ બીજા ના સમાજના આપડા સમાજમે દુહલન આવી શકે. કે બરોબર અને આપડી સમાજ ને કેમ બીજા ના સમાજમાં નહી જાય શકે.
તો બી માનતા નહીં મળે સમાજવાળા કંઈ બી. હ
તો એવું છે પૈસા આલવા પડે. રાણાપુર માં તો એ છોરી ના ઘરના. અ કેટલા આમ છોરીને ઘરના ને કેટલા હાલવાના કેટલા હાલવાના.
હા.
પચા પચાને કેટલા કેવાય એક લાખ કેવાય કે.
કેમ.
એક લાખ આલવાના. છોરાઓને છોરી હોય ને. રાણાપુર મે એવો રિવાજે નાઇ એટલે તો જતુ કોણ રાણાપુર નું. હમ હમ.
હમ બીજી સમાજ ના જાય પણ બીજી સમાજ કઈ ના
આપડા બે-ત્રણ એ ત્રણ -ચાર ગામજ ફેમસ છે એમ. એક કદવાલ એક જાલોદ પછી લીમડી છિતા દાહોજ, સંતરામપુર બસ ઈજ. હાએ તો એજ અરે લીમડીમાં તો બધા ઝેરપી જાય યાર.